હલો અવાજ આવે છ.
હા એકદમ આવે છે.
હા તો ચલો આજનો આપણો વિષય છે પંજાબી લોકોનો પહેરવેશ.
હા આ એક ખુબ જ રાસપ્રદ વિષય છે અને પેહરવેેશ કોઈ પણ સંસ્કૃતિ નો મહ ત્વ પુર્ણ ભાગ હોય છે.
હા બરાબર કોઈ પણ પ્ર પ્રદેશમાં લોકોનો પેરવેશ તેની ઓળખ હોય છે.
હા અને પંજાબી લોકોનો પહેરવેશ પણ ઘણો રંગીન અને આકર્ષક હોય છે.
હા પંજાબ ભારતનો એક સમૃદ્ધ પ્રદેશ છે.
હા અને ત્યાંના લોકો ખુબ ઉત્સાહ અને મહેનતી હોય છે.
હા તેમાં કપડા પન ઉત્સાહથી ન દર્શાવે છે
હા અન પંજાબી પહેરવેશમાં રંગોનું ખાસ મહત્વ હોય છે.
હા તેઓ લાલ, પીળો, લીલો, વાદળી અને ગુલાબી જેવા ર તેજ રંગ પસંદ કરે છે.
હા અને આ રંગોથી તેમની સંસ્કૃતિ વધુ
હા હવે પુરુષો ના પહેરવેશ વિશે વાત કરીએ ચલો.
હા પંજાબી પુરુષો સામાન્ય રીતે કુર્તા અને પજામા પહેરે છે.
હા કેટલાક પુરષક કુર્તા સાથે લુંગી પન પેરે છે ત્યાં આગાળી.
હા અને ઘના પુરુષો પાઘડી પણ બાંધે છે.
હા પાઘડી પંજાબી સંસ્કૃતિ ન મહત્વપૂર્ણ પ્રતિક છે.
બિલકુલ ને પાઘડી ઘણા રંગોમાં જોવા મળે છે.
હા સફેદ, કેસરી, વાદળી, લાલ અને બીજા ઘણા રંગો વપરાય છે તેમાં.
બિલકુલ ને પાઘડી બાંધવી પણ એક અલગ રીત હોય છે.
હા શીખ સમાજમાં પાાગડીને ઘનું માન આપવામાં આવે છે.
હા અને કુર્તા સામાન્ય રીતે અ એકદમ આરામદાયક હોય છે.
હા તેથી રોજિંદા જીવનમાં પન તે સરળ રીતે પહેરી શકાય છે.
હા અને હવે સ્ત્રીઓ ના પેરવેજ વિશે વાત કરીએ
હા ચલો પંજાબી સ્ત્રીઓનો સૌથી જાણીતા પહેરવેેશ સલવાર કમીશ છે
હા અને સલવાર દિલ્લી હોય કે આમ
ચાલવા પણ આરામ પણ હા કમીસ વિવિધ લાંબી લંબાઈ અને તે રચનામાં મળે છે
હા અને તેની સાથે દુપટ્ટો પણ પહેરવામાં આવે છે
હા દુપટા સુંદર સાથે મર્યાદા પણ દર્શાવે છે
હા અને સલવાર કમીસ પર સુંદર એકદમ ભરત કામ પણ જોવા મળે છે
હા ફૂલકરી ભરતકામ પંજાબની ઓળખ છે
હા અને પુલકરીમાં રંગબેરંગી દોરા વપરાય છે
હા તેમાં ફૂલ જેવી રચના બનાવામાં આવે છે
હા અને આ કલા ઘણા વર્ષોથી ચાલતી આવે છે
આજે પણ આ કલાને ઘણું મહત્વ આપવામાં આવે છે
હા અને પંજાબી પહેરવેશ માં એકદમ સૂત નું કાપડ ઘણું વપ
હા કારણ કે તે અ આરામદાયક હોય છે
હ અને રેશમના કાપડા પણ ખાસ એકદમ પ્રસંગે પહેરવામાં આવે છે
હા લગ્ન અને તહેવારમાં વધુ શંગાર હોય છે
હા અને તે સમયે કપડા પર મોટી અને ચમકેલા કામ પણ હોય છે
આથી પેરવેશ ખુબ સુંદર લાગે છે
હા હા એકદમ બિલકુલ અને બૈશાખી જેવા તહેવારમાં રંગબેરંગી કપડાં જોવા મળે છે
હા સાચી વાત છે લોકનૃત્ય સમયે પણ ખાસ પુરાવેશ હોય છે
હા અને જેમ કે ભાંગડા કરતા પુરુષો રંગીન કુર્તા અને પાગડી પહેરે છે
હા ગીતા કરતા સ્ત્રીઓ સુંદર સલવાર કમીઝ પહેરે છે.
હા અને તેમાં ઘણા રંગ અને સુંદર ભરતકામ હોય છે.
હા ઘરમાં રોજ પહેરવાના કપડાં અલગ હોય છે
હ અને તે સરળ અને આરામદાયક હોય છે.
બહાર જવાનું હોય તો વધુ સારું પેરવેશ પસંદ કરવામાં આવે છે.
હમ ને સમય અને પ્રસંગ પ્રમાણે ફેરવેશ બદલાય છે.
નાના બાળકો માટે પણ રોજ રંગબેરંગી કપડાં બનાવામાં આવે છે.
હમ અને નાના બાળકો માટે પણ રંગબેરંગી કપડા બનાવાથી એકદમ સાચી વાત ને તે કપડા સુંદર અને આરામદાયક બનાવામાં આવે છે.
હા વૃદ્દો પણ સામાન્ય રીતે સરળ કપડાં પહેરે છે.
હા પણ ખાસ દિવસે તીઓ પણ પરંપરાગત પહેરવેશ પહેરે છે.
હા પંજાબમાં ઠંડી પણ પડે છે.
હા અને એટલે શિયાળામાં ગરમ કપડાં પણ પહેરવા જોએ.
હા સ સોલ અને જેકેટનો પણ ઉપયોગ થાય છે.
હ અને આ રીતે ઋતુ પ્રમાણે પણ પહેરવેશ બદલાય છે.
હ પંજાબી પહેરવેશમાં સુંદ તા સાથે ઉપયોગીતા પન છે.
હા એટલે બિલકુલ એટલે તો ઘણા લોકોને ગમે છે.
આજે ભરત કા ભરતના ઘણા પ્રદેશોમાં પન પંજાબી પહેરવેશ જોવામાં મલે છે.
હા અને ખાસ કરીને સલવાર કમીજ ઘણું લોકપ્રિય બનાવ છે.
આ પહેરવેશ સંસ્કૃતિ પરંપરા અને રંગોનું સુંદર મિશ્રણ છે.
હા બિલકુલ ને પંજાબી લોકોનુ પહેરવેશ ભારતની વિવિધતા અને વધુ સુંદર બનાવે છે.
હા બિલકુલ હવે પંજાબી પહેરવેશના બીજા કેટલાક રાષ્ટ્રપરદ પાસા વિશે વાત કરીએ.
હ દરેક પેરવેશ પાછળ કોઈને કોઈ કારણ હોય છે.
પંજાબમાં ખેતી મુખ્ય વિષય છે.
હ એટલે કપડા એવા હોય છે, કે કામ કરવામાં સરલતા રહે
ઢીલા કપડા શરીરને આરામ આપે છે.
હ અને ગરમ કપડા હવામાન માં પણ કપડા યોગ્ય બને છે, એમ
પુરુષોના કુર્તાની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે.
હા અને પજામા પણ વિવિધ પ્રકારના હોય છે.
કેટલાક લોકો સાદા કપડાં પહેરે છે.
હા અને કેટલાક લોકો ભરતકામ વાળા કપડાં પસંદ કરે છે.
સ્ત્રીઓના દુપટ્ટા પર સુંદર કિનારી પન હોય છે.
હ અને તેમાં નાના નાના નકશા પણ બનેલા હોય છે.
હા રંગોની પસંદ પણ પ્રસંગ પ્રમાણે બદલાય છે.
હમ આનંદના પ્રસંગે તેજ રંગ વધુ જોવા મળે છે.
સામાન્ય દિવસોમાં હલકા રંગ પન પહેરવામાં આવે છે.
બિલકુલ ને કપડા સાફ અને વ્યવસ્થિત રાખવા પણ એક પરંપરા છે.
સારા પેરવેસી શિસ્તનો પણ ખ્યાલ આવે છે.
હ અને કપડા વ્યક્તિને સંસ્કૃતિનો પરિચય આપે છે.
પંજાબની બ બાજારોમાં વિવિધ પ્રકારનાં કપડાં મલે છે.
હા અને ત્યાંના દરજી પણ સુંદર સિલાઈ કરે છે.
હાથથી થયેલું ભરતકામ ખૂબ પ્રસિદ્ધ છે, ત્યાંનું
હા અને આ કામમાં ઘણી મહેનત લાગે છે.
એક કપડું તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે, ત્યાં
હ અને તેથી આવા કપડાનું મહત્વ વધી જાય છે.
લગ્ન સમયે વાર ખાસ શંગાર કરે છે.
હ અને વધુ પણ સુંદર પરંપરાગત અ પેરવેસ પેરે છે.
આ સમયે ઘરના લોકો પન નવા કપડાં પહેરે છે.
હ અને રંગબેરંગી દ્રશ્ય જોવાનું મળે છે.
હા, બાળકો પણ ખુશી થી પરંપરાગત કપડા પહેરે છે, આ દિવસોમાં.
બિલકુલ, આ રીતે નવી પેઢી પણ પરંપરા સાથે જોડાયેલી રહે છે.
ઉજ પરવેશમાં સાફ સફાઈ નું પણ ધ્યાન રાખવામાં આવે છે.
હા, અને કપડાને સારી રીતે સંભાળવામાં આવે છે.
ઘણા ઘરોમાં પરંપરાગત કપડાં સંભાળીને રાખવામાં આવે છે.
હ, બિલકુલ ને, ખાસ પ્રસંગે ફરીથી તે પહેરવામાં આવે છે.
કપડા સાથે મિલ ખાતા પગરખા પણ પહેરવામાં આવે છે.
હા, અને આથી પહેરવેશ વધુ સુંદર રાખે છે.
કેટલાક લોકો હાથમાં કળા પણ પહેરે છે.
હ, અને આ પણ તેમની પરંપરા નો એક ભાગ છે.
સ્ત્રીયો. બગડી, અને બીજી સજાવટ ની વસ્તુ પણ પેરે છે.
હા, પણ મુખ્ય ઓળખ તો તેમના પરંપરાગત કપડા જ છે.
હા, આજે સમય સાથે નવા પક પ્રકારના કપડા પણ આવ્યા છે.
બિલકુલ, છતાં પરંપરાગત પહેરવેશનું મહત્વ ઓછું થયું નહી.
હા, બિલકુલ તહેવાર આવ્યા‌. ત્યારે લોકો પરંપરાગત કપડાં પહેરવું પસંદ કરે છે.
બિલકુલ, આજ રીતે સંસ્કૃતિ જીવિત રહે છે.
હા, મને આજે તમારી જોડે આ વિષય પર વાત કરીને ખૂબ આનંદ આવ્યો.
મને પણ ખૂબ આનંદ આવ્યો.
હા, તો ચાલ આવજો.
આવજો.